હા આયો આયો બોલો બોલો. બસ મજામાં બેઠા છે ઘરે તમે કેમ છો.
બસ એકદમ મજામાં તબિયત પાણી કેમ છે?
બસ શાંતિ વરસાદ જેવું છે અહિયાં તો હવે.
ના હજી જમવાનું બાકી તમે જમી લીધું.
ના હજી મારે બાકી જ છે અમે મોળા જમીએ.
અચ્છા કેટલા વાગતા જમો તમે.
એઈટ થર્ટી સુધી જમી લઈએ.
ઓ આ
હા બો
હા આજે વરસાદ જેવું છે હમણાં થોડો તો આવીને ગયો પણ હજી આવતો જ નથી. થી જો ને વરસાદ તો
હા થોડો આયો મતલબ છાતા જેવું આવ્યું પણ એટલું બધું બી નહી આયો.
રોડ ભીના કરીને જતો રહે છે વર
હા બાકી કમ્પ્લેટ એવો નહી આવતો અંધરાયેલું ને એવું તો છે.
હા જો ને એક તો વાતાવરણ એવું થયું છે ને તો ચટપટું ખાવાનું મન થાય છે.
હા, કોઈક સ્ટ્રીટ ફૂડ ને હું કશું ખાવાનું મન થાય પણ ઘરેથી બોલે પછી કે પછી માદા પડશો એટલે ના ખવાય.
સાચી વાત છે. પણ સ્ટ્રીટ ફૂડ સ્ટ્રીટ ફૂડ જેવી મજા ઘરે ના આવે ને.
હા, એક તમે ઘેર બનાવો ને તો મતલબ એવી મજા ના આવે તમને. ખાવાની જે બાર મજા આવે ને તમને ખાવાની તેવી.
હા, સાચી વાત છે આમ સાંજ પડે ને એટલે ચટપટું ખાવાનું મન થાય ને એટલે સ્ટ્રીટ ફૂડ જ યાદ આવે એમ મોમોઝ, પાણીપુરી
હા પાંચ છો વાગે એટલે આમ મને થઇ જાય કે કશે આમ ચટપટું ખાઈ લઉ એમ બહાર જઈને.
હ સાંજે આમ ઘરનું ખાવાનું ભાવ જ ના આપને.
હા, મને મેગ મને સાંજે એવું થાય કશુંક મેગી બનાવી લઉ અથવા મોમોઝ એવું બધું ખાવાનું જ મન થાય ને આ વરસાદનું વાતાવરણ છે ને ત્યાં લગી તો એવું જ મન થાય કે કઈ આમ મસ્ત ગરમ ગરમમાં મજા આવે ખાવાની.
હા, સાચી વાત છે. પણ મારી મમ્મી એમ કે કે બહારનું ખાવાનું નહીં ખાવાનું એ હેલ્ધી ના હોય ઘરનું જ ખાવાનું આપને.
હા, માર મમ્મી બી એવું જ કે બો બારનું ના સારું આમ અત્યારે અત્યારે આવું વાતાવરણ છે તો ખાલી ખોટા માદા પડો એમ પણ શું થાય હવે મસ્ત ચટપટું ખાવાનું મન તો થાય અજ.
હા, સાચી વાત છે અને વરસાદના લીધે તો સાવ ના ખવાય પછી બહારનું.
હા. હા, અને આ પાણીપુરી પાણીપુરી જેવું તો ખવાય જ નહી કારણ કે બટાક કાને એવું કેવું આવે કોને ખબર.
હા, અને આમ જોવા જઈએ તો આપડી મમ્મી લોકો આપને સારું જ કહે કે સ્ટ્રીટ ફૂડ નહીં ખાવાનું કારણ કે પછી એમ એનાથી પછી આપડે બીમાર પડીએ
હા, એટલે મત મ-મારા ઘર બી એવુંજ કે છે ખાવાનું ના નહી પણ ઓછું ખાવાનું એમ કે અત્યારે આવું બધું વાતાવરણ અવાજ છે ને ખાલી ખોતા માદા પડો એમ કઈમ કરતાં ઘરનું હેલ્ધી ફૂડ ખાવ તો વધારે સારું એમ.
હા, સાચી વાત છે. પણ આમ અમુક ટાઈમે આપને ક્રેવિંગ થાય ને બારનું ખાવાનું ખાવા તો મમ્મી એમ જ કે કે અવાડિયામાં એક ફાર ખાઓ તો વાંધો નહી.
હા, અઠવાડિયા માં એક વખત ઘાવ તો તોએ કોઈ વધ નહીં મમ આમ કેવું પણ રોજ મન થાય કે કઈક ખાઈએ પછી માઇડનેમ કંટ્રોલ કરી લઈએ કે ના કે ઘેર જ ખાવાનું છે એમ સાંજે તો.
અત્યારના નાના છોકરા તો રોજ પડીકા ખાય છે રોજે
રોજ પડીકા રોજ હોય જ પડીકા મતલબ નાસ્તામાં તમે એમને બ ઘરનું ના આલો ને તો મમ્મી લોકા ગર જ તું થી પકુ લઈ લેજે ને ખાઈ લેજે એવું જ કહી દે. હેલો.
ય હલો.
હેલો હલો.
હલો.
હલો આયો મારો આવાજ?
અવાજ આવે છે તમને?
હા આવે છે આવે છે બોલો.
હા, અહીંયા થોડા નેટવર્ક ઇસ્યુ છે ને તો વરસાદને લીધે
હા, અહિયાં બી એવું છે બઉ નેટવર્ક નહી આવતું.
હા, તો એમ કેતી હતી કે અત્યારના પેરેન્ટ્સ બીવો જ કરે એમને જમવાનું ના બનાવું હોયને તો એમના છોકરાને બાર કઈ ખવાનું લ્યાશે યા તો મેગી યા તો પડીકું બનાઈ દેસે.
હા, પાસ્તા કેવું બધું બનાય ને પતી ગ્યું ખાઈ જમીલો.
હા સાચી વાત છે સાચી વાત છે અત્યારના પેરેન્ટ્સ જ. ખુદ નહી સમજતા કે બ નાના છોકરાને તો એટલીસ્ટ ના જ ખવડાવું જોઈએ બાર નું ખાવાનું.
સાચી વાત છે અને આ પરિકા ને હું તો ચલો અત્યારે સમજ આવું પેલા નાની હતી તો હું બહુ જ ખાત. પરિકા મને જોઈએ રોજનું એક પરીકુ મન જોઈએ પણ અત્યારે બહું. ઓછું થઈ ગયું છે ખાવાનું મા તો પડીકા. ખાવ પણ ઓછા ખાવ એમ બહુ ઓછા થઈ ગયા છે.
હા અત્યારે આપને સમજ આઈ ગઈ ને કે ના આ સ્ટ્રીટ. ફૂડ બહુ ઓછું ખાવું છે કારણ કે આપણા માટે નથી સારું હેલ્થ માટે પણ નાના છોકરા ને તો એવું કંઈ ખબર જ ના હોય ને. તો બી એમના મમ્મી લોકો એમને ખવડાવે.
હા. કોઈ સ્કૂલ સ્કૂલ જવાનું હોય એટલે લેટ થઈ જાય એટલે ઘેર જમવા ના બનાવેજ કે. તો એવું કહી દે કે બાથી. પરીકું કે એવું લઈ લેજે જે ખાઈ લેજે પછી બીમાર પડે તો એમને જ બોલે.
હા સાચી વાત છે એ પછી એમ કે તને જ બારનું ખાવું તું ને તને જ આમ કરવું હતું ને પણ એવું ના વિચારે. કે મેં જ પૈસા આપે તારે જ ખાધું ને.
તો પછી એ જ ને તમે ઘેર બનાવો તો બી એ હેલ્ધી ફૂડ તો ખાઈ. અને ઇવન તમે ઘેર કશું બનાવી આલો હેલ્ધી ફૂડ જેવ પાસ્તા ઘેર જ બનાવી આલો. ઘરનું તો બી એ સારું જ રે ને બહાર કરતા ઘરનું સારું પાસ્તા એમ.
હા સાચી વાત છે. અને પણ કેવું કે હવે તો ઘરે બી આમ વેરાઈટી આવી ગઈ છે કે આપણને જેમ જેમ સ્ટ્રીટ. ફૂડ મળે છે એમ આપને ઘરે બી એવી વેરાઈટી. મળતી હોય છે બનાવવા માટે તો આપણે ઘરે બી એવું જમવાનું બનાવીને આપણે એમ. હેલ્ધી ખાવાનું ખાઈ શકીએ છીએ આપણે એવું નથી કે સ્ટ્રીટ ફૂડમાં જઈને જ આમ. સારું એવું ખાવા મળે આપણે ઘરે બી એના ઓપ્શન્સમાં બનાવી શકીએ છીએ.
હા એટલે જ તો એને એ. એજ સારું બાર કરતા તમે ઘેર કશું બનાવો આ મોમોઝ પીઝા જેવું ઘેર બનાવો. તો એ હેલ્ધી ફૂડ કહેવાય ચલો એ ઘરનું તો કહેવાય.
હા અને જો તમે મોમોઝ પીઝા કીધા તો મોમોઝ માં બહાર તો મેંદાનું આવે. પીઝાનો રોટલો બી મેહેંદાનો હોય તો આપણે ઘરે તો કેવું કે ઘઉંના લોટનું બી બી આપણે હેલ્ધી બનાવી શકીએ.
હા ઘઉંને મેંદાનો લોટ મિક્સ કરીને પણ તમે બનાવી શકો તો એ. એ લોકો માટે બી હેલ્ધી અને થોડાક વેજીિટેબલ્સ વધારે નાખો તો એ હેલ્ધી જ કહેવાય. તમારા માટે.
હા એ જ કે પછી આપણે એના માટે બહાર બહાર કરતાં આપણે ઘરનું પ્રિફર કરવું જોઈએ કે ના. આપણે ઘરે બી આમ હેલ્ધી ખાવા મળતું હોય તો પછી એ જમવું જોઈએ આપણે.
સાચી વાત છે મારી મમ્મી ઘેર જ બનાવે એમ તો આ પીઝા અને મોમોઝ જેવ તો મારી મમ્મી ઘેર જ બનાવે. કે કે બન તું ઓછું ખાવ કે એના કરતા ઘેર બનાવે સારું એમ.
હા પછી લોકો સેન્ડવીચ બી આમ બહાર ની ખાય તો આમાં બધું આમ બહાર નું કેવું કે વેજીિટેબલ્. પહેલેથી કટ કરેલા હોય ને તો આમ થોડા. ફ્રેશ ના હોય આમ થોડા જીવડા બેઠલા હોય ને માખ્યો હોય તો એ આપને ના ગમે તો મમ્મી તો ઘરે બનાવી દેસ. તો શું આપડે ફ્રેશ તો એટલીસ્ટ ખાઈ શકીએ બાર કેવું ફ્રેશ.
બાર તો મતલબ આપણે. પછી આપ આપડે ઘેર સેન્ડવીચને એવું બનાવું હોય તો કેવું આપડે સવાર માં ઉઠીને. ફ્રેશ લેવા જઈએ ત્યાં કે બ્રેડ ને બધું ફ્રેશ આવે એમ.
હા અને અત્યારે તો આપણે ઓવન ઘરે લાઈ દઈ અને આપણે ઘરે બી આમ બ્રેડ બનાવી શકીએ છીએ કે આમ. આપણી જોડે એવી ટેકનોલોજી છે કે આપણે બધું પૂરતું કરી શકીએ છે. અત્યારે તો એર ફ્રાયર બી આઈ ગયા છે આપડે એટલે આમ બધું બનાવી શકીએ છે આપડે.
હા ઘરે બેઠા બી આ પાઉ ને એવું બધું બનાવી જ શકાય છે તમારે બાર. થી ના લાવવા હોય તો ઘરે બેઠા બી તમે બનાવી શકો અતા. યુટ્યુબ પર સર્ચ મારી ને તમે જોઓ તો આવે જ છે બધું ઘરે બેઠા લોકો પાઉ નહીં બનાવતા.
હા એજ ને કે બરનું ખાવું એ આપણી માટે ખાલી એક ઓપ્શન છે. કે તમે બીમારશો ઘરે કોઈ બીમારશે કોઈ જમવા બનાવવાળું નથી કયાં તો બહુ લેટ થઈ ગયું છે તમને તો તમે બહાર નું ખાઈ શકો છો પણ જો તમે પાસા
હલો. હલો.
હલો.
હલો.
મારો અવાજ આવે છ
હા હા આયો આયો
હા તે કયુસ છે ઘરે નું બી ખાઈ શકો છો એ આપણા માટે વધારે બેટર
હા એ વધારે સારું તમે ઘરનું ખાવ કરતાં ઘરનું ખાવ એ વધારું સારું બા બાર બાર કરતા
હા એજ ને કે બારનામાં તો કેવું બધું અત્યારે બઉ આમ થોડું ઓકવર્ડ લાગે આપને ખાતા કે ફ્રેશ હોય ના હોય વેજીટેબલ્સ ક્યાર ના હોય ના હોય આપણે જોવા થોડી ગયા છે. અને એ લોકોને તો વેચવું જ હોય ખાલી એટલે એ લોકો તો આપને ગમે તેવું આપી દે
હા સાચી જ વાત એના કરતાં તમે બહાર મારી મમ્મી એમ જ કે કેવું તારા માટે ઘેર પાણીપુરી બનાવું તું ઘરે ખાય એમ બધું ફ્રેશ પાણી પુરી ને બધું ફ્રેશ જ લાવ એ માર મમ્મી બટાકા ને બધું જે બનાવાનું હોય ને એના કલાક બે કલાક પેલા લાઈ દે તે કેઉ ફ્રેશ આવે એમ
હા અને આનાથી આપણા શરીર માં કોઈ આમ હાર્મ ભી ના થાય આપણને કશું નુ નુકસાન બી ના થાય એના લીધે
હા અત્યારે તો જ્યાં જુવો ત્યાં અને જો એમાં જઈ વાતો આવી ગઈ તો સાંજે બધા મોશ ટફલી બહાર જ ખાય છે કોઈ ઘેર તો બનાવતું જ નથી.
અત્યારે કે બધા આડ શું થઈ ગયા છે કે બાર મળે જ છે ને તો આપડે બહાર જઈન જમ્યા આઈ એ ઘરે શું કરવા ખાલી ખોટુ
બાર બધું મને રોટલી શાક તમાર ખાવા હોય તો એ બી મળી જાય બા એટલે કોઈ કોઈ સાંજે ઘેર બનાવે જ નહીં. અને રહી વાત મોસ્ટ ઓફલી કોઈ ના બનાવે કે ચલો આજે આ ખાઈએ આજે આ ખાઈએ એટલે એમ જ પતી જાય
હા એટલે વીકમાં એક વાર તો સમજ્યા કે આપડણે બહાર જવું જોઈએ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ ફેમિલી સાથે પણ અમુક લોકો તો રોજ સાંજે બાર રોજ સાંજે બાર
એ ના સાબ તમે રોજ સાંજે બાર ખાવે ઓછું મતલબ ખાવાનું પણ રીતના રોજ સાંજે તમે ખાવ તો પછી તમારી હેલ્થ પર કેટલું તમને પ્રોબ્લમ પડે
હા એ એવું કોઈ સમજતું નથી અત્યારે અત્યારે ડૉક્ટર પાસે જાઓ તમે તો બધા એમ અ ફૂડ ફૂડ એલર્જીને ફૂડ એનાજ એ હોય છે કેસીસ
ફૂડના જ હોય છે મોસ્ટ ઓફલી બધા જો પેટમાં દુખ્યું તો તમને કહે તો તમને એવું કહે કે તમને ફૂડના લીધે કશું ખાવામાં આઈ ગયું છે એટલે તમને પેટમાં ને વધુ દુખે છે.
હા.
એટલે પછી
એટલે અત્યારે અ સ્ટ્રીટ ફૂડનો ક્રેઝ બહુ જ વધી ગયો છે લોકો હોટલો કરતાં બી વધારે સ્ટ્રીટ ફૂડને જ પ્રાથમિકતા તા આપે છે.
હા હોટલમાં બી અમુક અ અમાવિત ના કોઈ ફંક્શન કે પછી અ બડેઝ પાર્ટી કે એવું કશું હોય ને તો લોકો હોટલમાં જાય બાકી તો આવી રીતના સ્ટ્રીટ ફૂડમાં જ દેખાય છે મોસ્ટ ટોફી બધા
આ સ્ટ્રીટ ફૂડમાં કેવું સસ્તું અને આમ વધારે ટેસ્ટ વાળવું હોય ને એટલે બધા એને જ પ્રિફર કરે પણ લોકો એવું ના જુએ કે એમાં કેવું કેવું બધું મિલાવે છે એ લોકો ગ્લવસ યુઝ કરે છે કે નથી કરતા આમ પાણીપુરી ખાવા જઈએ તો બટાકા ક્યાર ના બાફ લા હોય આપણે થોવા જોવા થોડી ગયા છે પાણીપુરી ક્યારની બનાયેલી હોય આપણે જોવા થોડી ગયા છે.
સાચી જ વાત ને એજ તો એ જોવું પણ ગ્લવસ પહેરેલા છે કે નઈને એ બધું જોવાનું પછી ખાવાની અત્યારે પેલી દુકાન માં કેવું અત્યારે પાણી પુરીને એવું થઈ ગયું તમે ત્યાં ખાવ તો ચલો વોધો ના પણ આવીતના લરીમાં અને આજુબાજુ એટલું ગ વારો એવું હોને તમે એમાં ખાવ તો પછી તમે માદા જ ફડો.
હા સાચી વાત છે એ આપણે પ્રિફર ઓછું કરવું જોઈએ કે હું તો એમ જ કહું કે સ્ટ્રીટ ફૂડની જગ્યાએ આપણે ઘરના ઘરનું ખાવાનું જ ખાવું જોઈએ.
સાચી વાત છે ઘરનું જ ખાવાનું ખાવાનું એ આમ બેટર મતલબ સારું લાગે એમ તમારા હેલ્થ માટે તે બી સારું
હા સાચી વાત છે.
તો પછી
સારું ચલો તો આપણેે પછી વાત કરીશું.
સારુ તાણ મલીયે પછી હ જય શ્રી કૃષ્ણ.